હલો અવાજ આવે તમને હા હા બને ગયયો જમવાનું તમારે
ઓ જમવાનું બની જ ગય
તો શું બનાવ્યું તમે આજે
અમે છે ને દા બાાકડા ભાત રૂટલી
બરાબર તા તમે આ બાકરા દે હા ના બનાવો
તુંવે નાવ ને તુંવે સુક
બરાબર હમમ કેવું છે તમારી બાજુ વરસાદ
અમારી બાજુ બહુ વરસાદ છે તમારી બાજુ નથી
હા અમારી બાજુ પણ છે પણ હજી કા આતનો હજુ બંધ છે હજુ વરસાદ નહીં ચાલતો
એવું છે અમારી બાજુ હમણાં જ બંધ થયો
બરાબર પરવારી ગયા કામને એવું
કામ પરવારી ગયા તમે પરવારી ગયા
હા અમે પરવારી ગયા એટલે આ નંબર પર મારે કોલ નતો આવતો તો પછી એ જોવા માટે મેં ટ્રાય કર્યું કે આવે છે કે નહી હા બોલો બીજું તમારે શું કરો ઘરે બીજું બીજું કામ
બીજું કામ તો હું કરવાના કપડાં વાસણ ખાવા કરીએ
બરાબર દુકાન છે એવું તમારે
હા દુકાન છે ને તમારે હું અમારે અનાજ કરિયાણાની દુકાન છે
બરાબર બધું જ વેચો એમાં
હા બધું જ વેચીએ
બરાબર હ
તમે શું કામ કરો છો
અમે ઘરે છે અમે ઘર બેઠા આ આ એપ પર વાત કરીએ છે પછી બીજા બધા કામ કે ચોપડી વાંચી બધું કરવું એવ બધું કરીએ અમે
ઘરકામ નહીં કરતા
ના ઘર કામ નહી કરતા અમે
હમ
અમારે અમારા મમ્મી બધું કરી નાખે એટલે અમે કંઈ નહીં કરતા તમ કયું ફૂલ ગમે
અમારે તો છે ને ગુલાબ નું ફૂલ બધા ગમે
એવું તમારા ઘેર છે ગુલાબ
ના પહેલા અમારા ઘેર હતું પછી
હમ
બરાબર હું ભાવે તમાને ખાવા શું ભાવે
અમને તો બધું ભાવે તમને નહીં ભાવતું
ના મને તો વધારે બધું જંક ફૂડ ભાવે બધું બહારનું ખાવાનું વધારે ભાવે
એ
હા
અમને તો ઘરનું ખાવાનું વધારે ભાવે
હમ તમે મંદિ જાવ કે નહી
જઈએ ને વર એક વાર જઈએ તમે એવું છું
બરાબર
તમે જાઓ કે નહીં
હા અમે તો ડોર જ જઈએ નવરા હોય તો તો ડોર જઈએ ના ફ્રી હોય તો પછી ના જીયે ઘરે રહીએ ખાલી ભગવાનને યાદ કરી લઈએ
હ
હમ બોલો બીજું શાંતિ તમારે તો આજે દુકાન નહી જવાનું તમારે
આજે દુકાને નહીં જવાનું આજે શાકભાજી લઈને આવી છું એટલે કાલે જવાનું છે અમારે
હમ હમ એટલે તમે શાકભાજીને એવો પણ લાવતા હશો
હા અમે આજે ખાલી છે ને ઘરે જઈ છુ.
હ હ બરાબર બરાબર તમામ ફરવા જવાનું ગમે
અમ તો ગમે પરવા જવાનુ
તો કઈ ફરવા જવાનું ગમે તમાર વધારે
અમને તો બધે પાવાગઢ જવાનું ગમે અંબાજી જવાનું ગમે. એ મોટા મોટા ગામ હોય, ને કઈ જવાનું પણ
ફરિયા કે બાકી છે, હજુ
બધે ફરી આવ્યા ને અંબાજી ફરી આવ્યા પાવાગઢ ફરી આવ્યા
બરાબર
ચોટીલા જઈ એવા મજબ
હમ બોલો બીજુ
બસ વારી કઈ નહી આવું છે બધું ચાલે છે.
જો આ વ્રત ને એવો આવશે તો એમાં તમે તમારા ઘરની દીકરીઓ માટે શું કરો એમ
અમે ગળપુરા બનાવીએ ભાપરી બનાવીએ એવું બધું ખવડઈએ
બરાબર
મોડું ખવડઈએ દૂધ પીવડઈએ એવું બધું કરીએ
તમારા ગામમાં ક્યાં કયા મંદિરો છે.
આમામાં રામજી મંદિર છે શંકર દાદન છે બરિયા બાપજી નું છે. અંબેમારું છે, રાધા કૃષ્ણ નું છે.
બરાબર
હ બધા મંદિરો તમારે કયા મંદિરો છે, તમારે નહી મંદિર
અમારે પણ બધા છે પછી ભાટુજી મહારાજ છે રામદેવ પીર છે. અમારે પણ બધા મંડી છે હવે ગામે ગામ તો ભાટુજી માનું મંડીિ હોય જ છે. એટલે એ પણ અમારા ગામની શરૂઆતમાં પહેલા તો એક મંદિર આવી જાય છે.
તને રસોઈ બનાવાનું હુ ગમે
મને બધું જ આવડે છે, પણ મેં મારા મનના પ્રમાણે બનાવ કે તો હુ ના બનાવુ
એવું છે, ક તો મન હોય હોવું જોઈએ એવું ને
હા મન હોય તો બનાવીએ ના હોય, તો પછી કશું ના બનાવીએ કે એમ બધું આવડે
હા તમારા મમ્મીને કામ નહી કરવાવા લાગતા.
ના મેં નહી કરતા કરી નાખી એ તો પછી અમારે શું કામ અને આજે લઈને કાલનામાં કરવાનું જ છેને, એવું કે એટલે અમે નહી કરતા કશ
એવુ
બોલો તમાર કેટલા વાગાનો જમવાનો ટાઈમ હોય.
અમારે તો અગિયાર વાગે સાડા અગિયાર તો બેહિ જઈએ.
બરાબર એટલા જ હમ્મ હમ્મ બરાબર બોલો તમે ગામમાં ફરવા નીકળો કે નહી, નીકળતા.
નીકળીએ ને ગોયડા પર નીકળીશું ને
બરાબર એટલે એની સિવાય એમ નહિ જતા ફરવા કશે હમ્મ હમ્મ બરાબર કેટલા વાગે ઉઠો તમે
અમે છવાગે ઉઠી એ અમુક વારા સાડા પાચે ઉઠીએ કઈ ટાઈમ નઈ મતલબ મે કઈ દુકાને જવાનું હોય તો વહેલું ઉઠવું પડે ઘરે હોય તો મોરા ઉઠી એ મોરા ઊઠીને બધું કામ કરીએ તાર બાર વાગી જાય.
બરોબર
તમે કેટલા વાગે ઉઠો
મેં હો તો એવી જ છું મને જયારે ફાવે ત્યારે ઉઠું કરતા ના એ ઊઠું મોડી ઉઠૂં નવ વાગે ઉઠૂં
જેવી ઈચ્છા એવું
તમને તમને હુ બો ભાવે
મને બધું જ ખાવાનું ભાવે બહાર નું વધારે ભાવે મને.
બાર ના ની કઈ વેરી તો હોય ને
પાણીપુરી છે, મંચુરિયન છે, નૂડલ્સ છે. કેટલું બધું છે, વડાપઉ છે, ડાબેલી છે.
હમ્મ તો ઘરે બનાવતા હોય તો.
એ ના મને બનાવવાનો કંટારો આવે એ મારે ખાવું હોય તો એકલી નું થોડું ગમતું પણ ખાઈ લો જયારે બનાવાનો વારો આવે તો કેટલા બધા નુ બનાવાનું હોય એટલે પછી કંટાળો આવે
તમાને એમ બીજું બધું ભાવે
હલો.
હલો.
હા બોલો.
હ તમે તમે કઈ ફરવા જાવ છો?
મેં તો બધા જ ફરવા જવુ મને તો બધું જ જગ્યાએ ફરવા જવાનું ગમે. જે આવું પહાડો હોય પછી સમુંદર હોય એવું બધું મેં તો અતાન દ્વારકાઓ જઈ આઈ છું અયોધ્યા જઈ આઈ બધે મને તો જવાનું ગમે મને તો ફરવાનું કે એટલે હું તો ફેમી જોડે તો જઈ આવું બધે પછી મેં મારા કા તમને લઈને પણ હું કેટલી જગ્યાએ જઉં છું. કે ત્યાં કામ નું કામ પણ થઇ જાય પછી નવા બેનપને બને પછી બધા સાથે મતલબ કે અલગ અલગ સ્થાન પર અલગ અલગ બેનપણી બને એ જે કોઈ દેેશ કશું કામ હોય તો આપણ કામ લાગી શકે તો જઉં નેવું
હમ્મ બોલો બીજું
બીજું તો હું તમને કઈક ફરવા જવાનું ગમતું હોય તો અમને લઈ જજો
હમ્મ તમે જમવાનું બધું બનાવી દો
હોવ, જમ્માવાનું બધું બનાઈ દીધું છે.
કેવું ખાવ બનાઓ ઘરમાં
અમે તો તીખું બારે બનાવીએે આજુ લસણ વાળું તીખું બનાવીએ ટેસ્ટી મતલબ મે બનાવવું પડે
હમ હમ બરાબર
અને આવું જ કરડે એમાં ચટેસ્ટી તો શાક
મતલબ કે આવું જંક ફ્રૂટ જેવું કશું બનાવો કે ખાલી ઘરનું જ ખાવા બનાવો.
ના બનાવીએ ને અમકવા છોકરાને ખાવાનું મન થઈ ગયું હોય તો કઈ પાસ્તા બનાવીયે મેગી. પછી બટા વાળ બનાવીએ પુરી બનાવીએ એવું બધું બનાવીએ પછી આવી રીતના નવડા બેઠા હોય. ત કરી નવીનતા બનાવવું હોય તો બનાવીએ એવું લાગે કે નવડા છે તો કઈ નવું વસ્તુ બનાવીએ.
હમ હવે આ ચોમાસામાં તો બધા નવરા ને નવરા છે એટલે બધા ભૂખા થયા. કરે પછી લોકો આટું બધું બનાવાનું આ નહી બરાબર
ખાવું છે તે ખાવું છે તો પછી બનાવીએ નવળા બેએ તો બધા ભેગા થઈ. બનાવીએ બધા ભેગા થઈએ તો બધી વાતો કરીએ કઈ જવુ છે કઈ નાઈ એમ તેમમ બધું પ્રગ્રામ બનાવીએ બધા ભેગા થઈએ, તો જઈએ પ્રોગ્રામ માં ને તો પછી ઘરેે
હમ તમને તે ચોમાસામાં જવાનું ગમે બલે ફરવા જવાનું
ગમ્યાને પણ પણ હા ગમે પણ પેલું બ વાવાજોડું હી એવું આવે તો થોડુ.
પણ નવું કિચન એવું હોય તો એવા કિચન માં ગમે તમા ફરવા જનુ
ગમે ને બહ કઈ કીચન ના હોય ને સિટીમાં તો કેવું હોય કે મંદિરો અમેરધામ ને એવું હોય તો ચોખ્ખું હોય. એટલે વાંધો ના આવે ને ખાલી અહિયાંથી આપડે નીકળતા હોય ત્યારે જ પિક્ચર હોય ને.
હમ હમ
પછી તો સીટી ટાઈપ હોય તો તો બહુ ચોખ્ખું હોય આમ તેમ હોય.
હહ પણ આવું સુરત સુરત, વાપી જેવી સિટી હોય ને ત્યાં આવું બધું પાણી ભરાઈ ગયું હોય તો પછી આપણે ફરવા જ ગયા હોય. તે શું કામનું?
હા એ બરોબર છે, તો તો પછી જ્યાં ત્યાં રેવાય નહીં એટલે એવા મેં ના જવાનું મતલબ મે પણ આવું કઈ મંદિરન અને ધામો હોય, આમ તેમ હોય.
હમ હમ
તો જવાય વડી. તમે તમે કઈ જાવ છો?
મેં તો બધે જઉં. મને તો વરસાદ હોય કે ના હોય મને તો બધે જ જવાનું ગમે. મન તો વરસાદ ચાલુ વર શહેરને હું ગાડી ચલાવાનું ગમે, પછી ચલાવતી ચલાવતી બધે જઉં આ તે તો મને તો વરસાદ હોય કે ગમે તે મને તો એક વાર કે કે હા જા તો જતી રહું. રેનકોટ તો છે જ ઓપ્શન તો રેનકોટ પેરી ને જતી રહું. ને મને તો ફરવા જાવાનું ગમે.
હમ એમને ફરવાનું.
હહ
ચલો તો એમાં કઈ સમાન નવી બનાવવાનું કઈ હોય આમ તેમ
હહ?
રસોઈમાં કઈ બનાવાનું હોય તો ના બનાવો?
ના બનાવાનું હોય તો ના બનાવું. મારી મમ્મી બધું બનાવી દે. એટલા માટે મેં છે ને અમુક જ વાર બનાવું જયારે હોય ન ત્યારે બધું નવું નવું બનાવીને ખઈ લઉં હું ને મારો ભાઈ. હમ કારણ કે અમે બનાવીએ ભાવે ના ભાવે. જે ના હોય તારે જ બનાઈ દેવાનું અને ખઈ લેવાનું. મારા ભઈન તો જે આપું એ ખઈ લે એવો છે એટલે પછી તો મને ભાવે એજ બનાઈ દઉં એટલે હારે ખાઉં હોય તો ખઈલે.
હહ હહ એ તો હારું છે. બોલો તારે બીજું?
બસ બીજું બોલો તમને વૃક્ષો વાવવાના ગમે?
ગમે ના મને તો બધા ઝાડવા વાવાના ગમે. આવું શાકભાજી.
તે ખાલી વાવો કે પછીની વાવણી હું કરો છો, મતલબ કે સેવા કરો એની?
કરીએ ને પાણી રેડીએ ને આવું. આમથી આમ આમથી આમ કરયા કરીએ. લીલા મેલાવાના, હુક્કા મેલાવાના એવી રીતને બધું કર્યા કરીએ.
હમ ખાતર બાટર બધું નાખતા હશો, ઘરનું જ ખાતર કે પછી બારથી લાવો?
આવું છાન બાન હોય તે નાખી આલીએ. પાની રેડીએ, એવું બધું કર્યા કરીએ એવું લાગે કે આમાં છાશ ભેળવી છે તો છાશ ભે રહીએ. લીંબડી વાવીએ, ગુલાબ વાઈએ, વેલ આવે તે લાબો વાઈએ. એવું બધું વાવ્યા કરીએ. એટલે કેવું કે મેથી નાખીએ તો મેથી થાય, તો મેથીના ભજીયા બજીયા ખાવા હોય વરસા સાદમાં
હા હા અમર રા બધા ભજીયા જ બનાવતા હોય. બટાકાપુરી ને ભજીયાને એવું બધું જ ગરમ ગરમ નાસ્તો સૂપ ને બધું બનાઈને બધા હવે તો ખાય.
હા કેમ કે અમે વરસાદમાં નવળા નવળા કરવાના હું.
હા એ તો છે જ વળી હવે આપડે જો જોવા જઈએ તો અતાર વૃક્ષો જેટલા વાઈશું એટલા આપણે હારા. એટલે વૃક્ષો તો વાયા જ કરવાના. ને ચોમાસામાં તો હારા બધાં વૃક
હા ચોટી જાય હા બધા કેવું કે ચોટી જાય તો સારું લાગે એમ.
સારું આપડે મિનિટ પૂર્ણ થાય છે.
સારુ